લો હલો
શું કરે
એક બહું લડ બસ બેઠા તમે હું. હું કરો હો.
કોઈ નઈ બેઠા.
એવું એમ ખાધુ ખાધુ હવે એમ.
ખાધુ.
આટલો વેલો માર ઘેર તો મોડું બનાવે.
અલ્યા અમારે વેલુ થઈ જાય
હારુ કેવાય અમાર તો હજી ઘરે ખા મમ્મી સબ્જી બનાવતી. જી જી.
હા.
બણી રે ટેન ખાવા મળે ભૂખ તો લાદી છે.
એવું એમ.
ખાઈને પછી ગેમ ચાલુ કરવી છે રમવાની.
હ.
મોજ પડી જાય ગેમ રમું ગેમ એમ.
એવું એમ.
હમ્મ.
અચ્છા અચ્છા.
હમ્મ.
આપડે ગેમ રમવું છે ને ભઈને પુશિંગ કરવાની છે.
એમ બાળ વિચારી કરતો હતો કે. હારુ બિહારમાં. બિહાર માં નઈ પણ સીઆર સીએસમાં ગ્રાન્ડ માસ્ટર મારું હાલ સીઝન બદલાય એટલે.
મારે બિહારમાં મારું હે.
બિહારમાં મારો.
હોવે બિહારમાં કેમ્પિંગ કરવાની જગ્યા તન કહી દે.
હા બોલ બોલ.
પાલપેડા આપડે લેન્ડિંગ કરવાની પહોંચી નો કુબર.
હા.
પોચનો કે લૂટ કરવાની યા બંધા લેન્ડિંગ કરે તો મારવાના.
તો માર તો એમ ના મેળ આવે રેમ પીચ કરવું હોય ને તો બે જણા હોય. પેલો રીઆલવારે.
હમ્મ તારે જૂનપુસિંગ કરવાનું અને હું. પીકમાં બંદા મારવા પડસે કીલ કરવા.
ચાલે હું ફળબર રીવાલો મિશન પૂરો કરાવડ મારે કોઈક મિશન આવે ને રીવાલાર. મુ વળી તો બોમ થી મારવાળી તું ડાઉન આવે તો તને પ્સ વધારે મળે ખબર હોય.
હોવે હોવે.
હ કે ઈચ્છા કે રિજન મારાની એક બે જણા હતા ને મારા બે જણા એક જણા બીયાય ને. ત દણા દ હોઈ.
હા એ તો કીલ કાઢવા બંધા રે હ ભૂયા કરવાની.
એક જીગા કિશન ની લેવા હો ચારના મજા આવે.
હા સ્કોડ બી સ્કોબ મજા આવે
ઈગલો પાસો રમે હારો કે.
હોવે.
ગેમ પ્લે કેવું થાય આજ કેવા ધોળાયા આખો દાડી. કે ઓછા કીલ કરે ઈ રેલ કુસી શું કે ઈ.
જોન બુશિંગ.
જોન બુસિંગ કરે બાવડો. તું અને બીજું કોણ હતું ઓલ્યો. મેહુલ નઈ.
અને મહેશ.
પછી વાળે જમ પછી તૂટી જને દીકગત એક વખત ના કર્યું.
ઝીગલો હલ એતો મોરે ફોન સ્વિચ ઓફ થઇ ગયો હતો એક ટકો હતો જ
હ ક ફિલ્ડિંગ સેટ કરવી છે જગા ની
હા બોલને જીગાની ફિલ્ડિંગ સેટ થ
હા પછી એક વખત ફિલ્ડંગ શેટ થઈ જાય.
હ
ત વાત બોતાની
હ હમણા પીકમાં બંધા ખુબ પડે એટલે પીકમાં કકીલ કરવાની મજા આવે ને
એ વાત થારી કીકમાં પડે પણ પડતા પડતામ ચારે ચાર કીલ કરવા આવેલા છે.
ઈ તો તારે એ પડતો પે લૂંટ ના કરવાની પેલા બંધા મારવાના
ત્રણ ત્રણ તો મારો ચોથા મારીનેતો રહેશે સિલેબસ
એલે હા ત્યા તો એટલી રીસ સડે ને
એટલેને મને પડતો પડતો મારો પડ્યો નહી પડ્યો ન મારે વાતા પૂરી
તારે ગાયબ થાવાનું કેરેક્ટર લઈને આવવાનું
એ એલે લઈને તો વાથ આવી ગ આપડે ગાયબ થઈ રેવા બધાને ગોતવા બંધો આપડે ભાળી જાય ને લાલ લાલ દીતિ થાય ને
હો વે
અરે પછ આ હું તો ઈ લઈને ઉડય તો પછી બંને મારી જ નઈ કરતો ગળી જ નઈ વથુડતી મારતી
અલા આ એના માટે શું કરવું બંદો જો મારે ને તો ગ્લુ આપડે મારી કરે ખબરને
હા ગ્લું એકલો મારાય છે બાકી આપે ફાયર નહી કરી ગયા હતાા ખબર છે.
ભાલે શું કરવાનું ખબર ગાયબ થઈને બંદોભો એ ચેડીે જઈ ગ્રેનેડ ના જઈએ હીંથી દોડી જવાનુ
એ વાત એ તાર મજા આવે
હમ માઈન્ડ યુઝ કરવાનું
હ જી જી તો જ જીલા પેલ ગ પેલા જવું હતું હવે નઈ રમે પેલા ખ એક વાર એ ગ્રાન્ માસ્ટર મારે કોઈ ના મારતું ત
હવવેવે
હા શું વુડપેકરમાં નંબર આવ હતો ઇન્ડિયા બીજો નંબર હતો.
હોવે.
તો યે હા
અલા નંબર લાવવા તો હોલો છે નંબર લાવવા માટે એું કરવું પડે ખબર
હા.
ગનની ગ્લોરી પૂછ કરવી પડે એમાં જેવું હોય ખબર આપણે કદાચ હવે એક્સમટમાં નંબર જોવ તો એના માટે ઈ ગેમ સ્ટાર્ટ કરવાની ગેમમાં ગમે તે તઈન કિલ કરવાની એક્સીમેન્ટ થી.
ત્રણ ખીલ.
અ તઈણ કીલ કરી એટલે આપડું ટાસ્ક કમ્પ્લીટ થઈ દઈ એ ગેમ માં. અને વડી બીજી ગેમ તરત સ્ટાર્ટ કરીને વડી એમાં તન કિલ કરવાના એટલે એમાં તન કિલ કરીને ગેમ બે કરવાની બરી
હા
અને કા તો રીજન મારું હોય તો પછી પુશિંગ કરવાની નને કે ગનમાં નંબર એક જોતો હો ને તો ત કિલ કરીને બે કરીને વડી સ્ટ
તો પણ એકદ માઇનસ ના લાગે.
એ તો નંબર જોતો હોય તો તો માઇનસ લાગે તોો નહી પણ નંબર ના જોતો. તો નંબર જો નંબરે જોતો હોય.
ઇ નરેશકોર ઉડી દાય તો મને ગેમ ના ઉપડે કે
અરે જો એટલે બોમ્બ થી મરી જવાનું વાંચ નથી.
હશે ના ફટાફટ ગેમ પૂરી કરવાની એમ
હમ એનીમ એ થ ન
હા એવો નંબર લાઈ ને શું કરવાનો.
એટલે આપડે એવું કરવાનું નંબર લાવાનો પ્લસ રેન્ક પુશિંગ કરવાની એટલે રીજન પણ મારવાનું.
હ ઇચ્છા છે આમ કે તો વિઝીટ મારવાની.
હમ્મ.
એટલે આગળ એક તો ટલ રીજન મારી આલો તો માતા ની જો એક રીજન મારી આ તો એક જેવો બિઝનેસ કરી આલુ.
યોગ નેક્સ્ટ થઈ જાય આ ટાઈમથી સૂર્ય લે.
જાર હોય ત્યારે એક તો કંટાળો સુ આવે એક મહિનો ડાયમંડ ક્લેમ કરેન તારે ક્લેમ થઈ રે છે.
ઓવે.
કાઠ હોય છે.
એ કાઠું ડાયમંડ ક્લેમ કરવાનો.
હમ ડાયમંડ ક્લેમ કર. મેં તો પાછું ગેમ માં પણ ટોપઅપ માર્યું પૈસા બાજા પૈસા બાજા કોઈ કમે. પેન લેવલ સુ હવે તો હાથ ખોલવાય.
ના હોય.
હમ્મ.
હાથ ખુલ્લી આહે.
આપડે બાજ માં બી છોકરો હતો જણવા ખબર છે ગેમ કેટલું બધું ટપ મારી એક દાડામાં બે ઘણી ગયું મેં મસકરી આપા અડે એ કે સારી નઈ.
મિંજામાં એમાં એવું ના કરો ભાઈ.
એતો ભાઈ લો ગેમર કા બત્રીજા થા ના ઈસી લિયે સમજા. સમજા કરો યાર. આત્મામાં ગઈ તી થોડી દેર કે લીયે.
હા ડફા ડફ ટોપ અપ મારી રહ્યા તા સાલા.
હા બહુ જલ્દી ટોપ અપ માર દીયા ઈસલીયે.
હમ્મ ઉસને ગલતી કી હૈ.
હા એવો તો છે ભારે ગલતી તો કી.
અ દસ દસ દસ વીસ હજાર માં આઈડી ચેટલી મસ્ત આવત.
એ વાત હાચી દહ વીહ હજાર માં આઈડિયા આવે મસ્ત.
સીઝન વન, સીઝન ટુ ગોલ્ડન. એસી લેવલ, પંચ્યાસી લેવલ પ્લસ ને એડે હોઈ. હમ્મ એને ગલતી કરી.
થોડી ચેવડી મોટી કરી છે ને જેણી જે.
હમ્મ.
એટલા દારે ટોપ અપ માયરુ હાઈટ હજાર રૂપિયાનું.
અ.
એના કરતા દારેક એન્તર પર માર્યું ચાર હજાર માં પોચ ટોપ અપ ચાર હજારમાં દારે. પોચ હાજર ડાયમંડ મળી હતી.
હમ્મ.
એનથી તો એની પછી મંથલી મા એવી રીતે ચેટલા ડાયમંડ આવે.
મંથલી મારી હોત તો એક લાખ પચી હજાર ડાયમંડ જેવા હોત.
કેટલા?
એક લાખ પચી હજાર પ્લસ.
હા તો એને તો ગોળાઈ કરી છે તાર પચીસ હજાર ટોપ મારી એટ ટાઈમ વધારે ના આવ.
હા.
તમારે ભઈ ક્યાં લેવલ પર. આઠસો રૂપિયા તમે ટોપ અપ મારો તોય હજાર ડાયમ હજાર ડાયમંડ આવે. એને મંથલી મારો આઠસો રૂપિયા નું થયું તોય હજાર રૂપિયા ડાયમંડ હારી જ્યો તું. અન ચેઠી પંદર સો આવી અલગ. હૈ.
પ્રાઇમ લેવલ હાથ ખુલી હો.
પ્રાઈમ લેવલ છે કે નહી.
ઓ એને હાઇઠ હજાનું ટોપક માર્યું ને.
તો એ પ્રાઈમ લેવલ પહોચ કે.
એણે ગલતી કરી.
તો.
એક લાખ વીસ હજાર ડાયમંડ માં પ્રાઇમ લેવલ હાથે.
અમે આડી એક થઈ જી બીજો ભાઈ લઈજ.
હાવુ ચોમું બનાઈ ગયો.
બંધ કરાવ્યો પછી
હવવા.
આવું બધુ શુંઅ.
હમહઅ.
વાત એકે.
બીજું બોલ.
એ બસ મદા.
મારે તો હજી હોમવર્ક બાચી પડ્યું હે.
ઓહો ઓહ કેટલું લખવાનું બાકી છે એમા.
અલા હજી તો અંગ્રેજીમે એક વાટ બાજી પડ્યો.
હમ.
સંસ્કૃતમાં એક પાઠ બાચીએ.
હઅ.
અને ગુજરાતીમ નિબંધ બાચી.
હાઆઆ વ્યસણ તો પડ્યું છે મારે એ બાજ. હ હ મોતો ખાલી વચવાનુંમાં લખવાનું હોય કોલેજમાં તો. અંજા તારે વગર વાલે લખવાનું હોય. ઓ એટલું પત ભરવાનું હોય બીજું કોઈ ચાર પ્રશ્ન આવે ચાર પ્રશ્ન. જેટલા. એકમા છ છ બાર બાર બાર ચોવી પતા ભરવા પડી.
એવું એમ.
એક પ્રશ્ન જોડે એકસોતો પતા ભરવાનું એવા ચાર પ્રશ્ન આવી. એક જ પ્રશ્ન છ પતા લખવાના એટલે વિચાર કરો તમે.
અરે બાપરે.
મજા આવે લખવાની હાથ દુખો આવેને કે લખવાની મજા આવે. એક મિનટ હને હલો.
હઅ.
સોમવાર આવે ને કે લખવાને કાઠું પડે બીજું કઈને.
લખવાનું તો કાઢું પડે જ ને.
હવ. હા મા તો કેડી દુઃખી ભય બેઠા -બેઠા.
કેડતો લે મારે દુઃખીત છે પણ હું કરવાનું કે.
આમાં તો તમારે તો ખાઈ લીધું આમાં તો મોડું બનાવે છે એટલે કેને હાડા હાથ. તે મોડું ખાવાનું.
એવમ.
બવ મોડો બનાવે મનેતો વહેલી વહેલી ભૂખ લાગે પેરી.
હમ હજી તો ગેમ રમવા જવું હે.
ગેમ તો ગય હોત આવી ને આ તો આપડે. આપડે ટીમ લઈને એમ પૂછ કરશે આ તો કસ્ટ્ટ નહીિ રમવાની ઈચ્છા.
એવું એમ.
હો રોજ રજ ક્ટમ પછી કમ વંટ વ થઈ બિાર બોલી.
એવું એલે અ કસ્ટમ રમાનું ચાલુ કર્યું બિયાર એટલે નઈ રમી કર.
નઈ રમાતો તમે ટ્રાય કરો કરો ને બી રમતા હોય તો સીએસ ના રમી સીએસ રમી ને. ફટાફટ બિયર તવ ના ફાવે.
હવે.
એ તમે ટ્રાય કર્યો અનુભવ કર્યો.
અઅ અઅ.
કેમ કે સી સીએસ રમતા હોય ને તો ડાયક રસ મારો તરત તરત.
ઓવા.
ચાર બજા હોય છે ક પેલાયાર તમે ના આયા. અ સેટ થી લોંગ ફાઈટ લીધો અને. કે રિવાર નહી થવાનો અરે તો કોઈ ટેન્શન ના પડ પરા. ચાર રાઉન્ડ આવવાના હોય એટલે.
હોવે હોવે.
હા એટલે કહવું ને.
આપડે બિહારમાં તો રીજન તો લજ જ.
પેલા કેસમાં લાગતું લાગતું નું જોયું કરાર ને કે તો લાજ જ જોયું.
ઓ એમાં તો મેં એકલે પુશીંગ માર્યું તું.
એવી વાત હ ર .
હમ તારે ફોન કેટલા ટકા હ
ફન તો મારે તો બાર જોયલું છપ્પન ટકા પડ્યો
માલ ચાળ ટકાાય .
ઓ ખોબ થઇ જ થોડાક મેલવાપરવાસે એમને મોડો. અધો કલાક ચાર્જિંગ કરીને પછી ફોન કર્યું એટલે ઓનલાઈન થ આપડે ગેમ રમ. હમ મજા આવે ગને બધા પેગા આવે મજા. ન
હા .
બરાબર છેયાર
મારે હજી ફૂલ ચાર્જિંગ કરવું એ.
ફૂલ ચારથી .
હા
જન થઈ રહ તાર
એટલે ગેમ રમવાની મજા આવે ને પછી સરત ચાર્જ ખતમ થઇ જાય.
રવાદ .
એટલે .
અગરવાટ છે બોલો વગેરે કાથે.
ને આ હા તું હું કરું કે
હાલો.
હા
ખાવા બીજું હો ખાવા દાવાની ઈચ્છા થઈ